ઘારે મિત્ર
હા મિત્રો તમારો આજે અવાજ આટલો દિવસ પછી સાંભળીને મને ખુબ જ આનંદ થયો.
હા મિત્ર. એ તો સાચી વાત છે પણ મને એવું લાગે છે કે ત્યાર મિત્ર તારી જરાક અહ મને થોડાક દિવસ એટલે બે ત્રણ દિવસમાં એટલે અમ્મ લગ્ન થવાના છે એવી વાત મળેલી છે તમે તે લગ્ન જીવન વીશેે તારું શું વિચારવું છે?
હા મિત્ર મારો ટૉપિક પણ એવો જ છે મિત્ર કે મિત્ર આ આપણો લ લગ્ન જીવન વિશે જ છે કારણ કે મિત્ર મારો ટોપિક એવું છે કે ધાર્મિક તહેવારો અને લગ્ન જીવન એના વિશે છે ટોપિક તો મેં ધાર્મિક તહેવાર વિશે થોડુંક મને જણાવજો કારણ કે મિત્ર આજના જમાનામાં આવા ટોપિકો વિશે ચર્ચા કરવાનો ખૂબ જ થાય છે મિત્ર. તો મિત્રો ધાર્મિક તહેવારો છે એના વિશે થોડું વધારે માહિતી માર આપજો.
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે અહ ધાર્મિક તહેવારો તો છે જ મિત્ર પણ જ એના પેલા મિત્ર આપણે જે વિષય પર આજે વાત કરવાના છે એ તો મી પ્ર અહ વ્યક્તિનું લગ્નજીવન લગ્નજીીવન એ વ્ય ક્તિના જીવનમાં ખુબ જ મહત્વને ખુબ જ સારો ભાગ ભજવી જાય છે મત્ર જેના કારણે આપણે જોઈ શકીએ છે કે વ્યક્તિ એ જ્યારે લગ્ન જીવન કરવાના હોય છે એટલે લગ્ન કરવાનું હોય છે ત્યારે એ પોતાના જીવનમાં આ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે જેમાં છોકરી શોધવી અને કેવી છોકરીઓ જોઈએ સર્વગુણ સંપન્ન એવી હોવી જોઈએ. કે પછી કેવી હોય જોઈએ એ વ્યક્તિ જય્યારે વિચાર કરે છે ત્યારે એ ખૂબ જ મહત્વનું બની જાય છે અને એમાં પણ છોકરી નોકરી કરે છે કે પછી સાદું ઘરનું કામ કરે છે કે પછી એ કેવી રીતે કેવા પ્રકારની વ્યક્તિ છે એને જાણવું એને સમજવું એ ખૂબ ખૂબ જ મહત્વનું બની જાય છે. એમાં મિત્રો તારે શું કેવાનું છે?
હા મિત્ર, પરંતુ મિત્ર હું માનતાથી છે કે આપના જે ટોપિક છે કે એ ટોપિક છે મિત્રો કે આપના જે ધાર્મિક તહેવારો છે ધામિ-ધાર્મિક તહેવારમાં આપણા બધા તહેવારો છે જેમ કે દિવાળી છે હોળી છે થૅન્ક છે અને મિત્ર તમે પેલા પણ મને કીધું હતો કે ઉત્તરાયણ વિશે કીધું હતું કે તમે જય્યારે નાના હતા મિત્રો ત્યારે ઘણા બધા પતંગો તમને ભેગા કરતા હતા અને એટલા બધા પતંગો ભેગા કરતા હતા કે હા મિત્ર એ તે વાત મને ખૂબ જ યાદ આવે છે પરંતુ મિત્ર જે આપણું ટોપિક છે તે લગ્ન જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો મિત્રો લગ્નજીીવન એ એવું છે કે બેસ બે. બે વ્યક્તિનું જીવન જીવન નક્કી થાય લગ્ન એવું છે કે સાત ફેરા થાય ત્યારે એ લગ્નની વિધિ પૂરી થતી હોય છે અને મિત્રો લગ્ન લગ્નમાં જયારે પણ કોઈ બંધા--ય હોય છે ત્યારે એ બધું જ ભૂલી જતા હોય છે બાકીનું કારણ કે ત્યારે એ બધું કંટ્રોલમાં હોય છે પરંતુ જ્યારે લગ્ન લગ્ન કર્યા વગર રહેતા હોય. તેઓ ત્યારે એ લોકો શાંતિથી ફરતા હોય છે પરંતુ એક વાર લગ્ન કર્યા પછી. એ લોકો ને પણ કેટલી બધી જીજિમેદારીઓ આવતી હોય છે એકબીજા સાથે રહેવાની. કઈ રીતે ઘર ચલાવવાવુ એવી ઘણી બધી એવી જવાબદારીઓ આવતી હોય છે.
હા મિત્ર એતો તારી વાત તો તદન સાચી. સાચી છે કેમ કે એક વાર લગ્ન જીવનમાં કોઈ વ્યક્તિ. થાય તો પછી.
એમ. એની કેટલી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે પરંતુ મને જાણવા મળ્યું છે. ત્યાં સુધી અ લવ મેરેજ બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે આજકાલના‌ આધુનિક યુગમાં લવ મેરેજ એ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે અને મિત્ર. એવું જાણવામાં આવ્યું છે કે તુ લવ મેરેજ કરવાના છો એ સાચી વાત છે કે.
એવું નથી કઈ મિત્ર પરંતુ મિત્ર હાલમાં. આપણે જોવા જઇએ તો એ લગ્ન લગ્ન જીવન. તો ચર્ચા કરવા જઈ રહ્યા છે પરંતુ મિત્રો આપણે એટલું આપણુ. પર્સનલ વાતો આમાં શેર ન કરીએ કારણ કે. એ યોગ્ય નથી પરંતુ. હા આપણે કહેવામાં આવીયુ છે કે અને કેટલી. ઘણા બધા એવા ગ્રંથોમાં પણ કહેવા કહેવામાં આવ્યું છે કે લગ્ન જીવન. શ્રેષ્ઠ છે જે પવિત્ર બંધન છે તો મિત્ર. તમને જે. જે પણ પુરાની જમાનાની કથાઓ છે કે ત્યારે. લગન કેવી રીતે કરતા હતા. એના વિશે થોડી માહિતી આપશો.
હા મિત્ર એતો છે જ પહેલાના જીવનમાં. લગ્ન જીવન ખૂબ જ મહત્વ ની વાત છે. હા મિત્ર એ તો. પહેલા તો કે કે જયારે અ કોઈ વ્યક્તિ લગ્ન જીવન. લગ્ન કરવાના હોય તો બધાને ઇન્વિટેશન આપવામાં આવે અને. એ રીતે કરવામાં. આવે આ મિત્ર કેટલાક લોકો વ્યક્ તિઓ લવ મેરેજ કરવા માટે બહુ ઉત્સાહ હોય છે પરંતુ.
મારા ખ્યાલ થી મિત્ર એ લવ મેરેજ પણ. સારું છે પરંતુ પહેલાના જે અ. એરેન્જ મેરેજ કરનારા જે લગ્ન કરનાર વ્યક્તિઓ છે. તે છેલ્લા સુધી પોતાનું જીવન. છેલ્લા સુધી પોતાનો જ્યાં સુધી ચાલી શું. કે ત્યાં સુધી જ્યાં સુધી વ્યક્તિઓનો શ્વાસ ચાલતો હોય છે. ત્યાં ત્યા ત્યાં સુધી એ‌ પોતાનું લગ્ન જીવન નિભાવતા હોય છે. પરંતુ હાલની આપણે જનરેશન વિશે વાત કરીએ મિત્ર.
તો લગ્ન જીવન એ મહત્વનું છે. પરંતુ મિત્ર કેટલાક લોકો અ ઉત્સાહમાં ને ઉત્સાહમાં લગ્ન જીવન કરી નાખે છે ને પછી કેટલી મુશ્કેલીનો મિત્ર જયારે સામનો કરવો પડે છે.
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. પરંતુ મીત ત્ર લગ્ન આપણે કરવા માટે ઉતાવળ ન હોવો છે. કારણ કે મિત્ર આપણે આખી લાઈફ, આખી જિંદગી આપણે સાથે વિતાવાની હોય. એટલે આપણે સમજદારીથી આપણે એકબીજાને પસંદ કરવું જોઈએ. કારણ કે મિત્ર એ આપણે એવું છે કે જયારે પણ આપણે કોઈ વ્યક્તિને પસંદ કરીએ તો આપ ને એના સાથે આખી લાઈફ વિતાવવાની હોવાથી આપણે યોગ્ય રીતે કન્યાને પસંદ કરવું જોઈએ. અને આપણે મિત્ર જોવા જઈએ કે હમણાં જે સોશિયલ મીડિયા પર અથવા તો ન્યુઝપેપરમાં જોવા મળતા હોય છે કે કેટલા બધા લોકો ડાયવોર્સ લેતા હોય છે. એટલે ડીવોર્સ લેતા હોય છે. મિત્રો ડિવોર્સ વિશે તમારે શું કેવું છે?
હા મિત્ર અ ડિવોર્સ વિશે મારે તને એજ કહેવાનું છે કે ડિવોર્સ એ યોગ્ય નથ થી કેમ કે જ્યારે આપણે અ
એવી રીતે મારે માનવુ છે ત્યાં સુધી તો રાજસ્થાન અને એવા વિસ્તારમાં વિસ્તારોમાં તમે જાઓ તો દહેજ દહેજ એટલું બધું આપવામાં આવે છે કે વીસ લાખ, પચાસ લાખ કે જેના કારણે જયારે ડિવોર્સ થાય તો એ શક્ય નથી કેમ કે આટલું હજુ અ એ દહેજ આપવામાં આપવામાં આવે છે. જેની અંદર નીચો દહેજ અ ડિવોર્સ થાય તો આટલું બધું કેવી રીતે ભરી શકે. અને શક્ય જ નથી એ એના માટે મારું તો એવું જ માન્ય છે કે ડિવોર્સ એ બરાબર અ કેહેવાય નહી. એતો સાચી વાત છે મિત્ર. કે ડિવોર્સ કરવું જ ન જોઈએ અને જે જે વ્યવસ્થિત રીતે લગ્ન જીવન જીવવા માં આવે છે એના એના કારણ વિશે તો અ બધાનું લગ્નજીવન સુખી જ હોય છે. પરંતુ કેટલાક અવનવા કારણોને લીધે અન અનનવા ચાળાને લીધે એ ડીવોર્સની પરિસ્થિતિ મિત્ર આવે છે. અને એ ડીવોર્સ તો ડિવોર્સ તો કરવો જ ના જોઈએ. અને લગ્ન જીવન એ પ્રેમ ભર્યું લગ્ન જીવન છે. પવિત્ર સંબંધન હોવાના કારણે એ લગ્ન જીવન એમને પછી એ પ્રેમ અને પછી જાતિયતા એ એ એનો નિયમ છે અને કુદરતનો નિયમ છે કે આમ છેલ્લા સુધી મરતા જીવન દમ સુધી એ જે વ્યક્તિ સાથે સંબંધ જોડવાના છે એની સાથે એ ખુબ મહત્વપૂર્ણ હોય છે મિત્ર એમાં તારે શું કેવું છે?
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. પરંતુ મિત્ર આપણે જયારે પણ આપણે આમાં સમયોનો આપણે જ્યારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, તો મિત્ર સમજદારી પૂર્વક લેવો જોઈએ. કારણ કે આપણે આખી લાઈફ નો સવાલ સ સે. એમાં મને લાગે સે કે એ જ્યારે પણ કોઈ વ્યક્તિ લગ્ન જીવનમાં બંધાવા માટે ખૂબ જ ઈચ્છતો હોય છે. પરંતુ મતલબ એ એ મિત્ર આપણે સમજદારી થી લેવું જોઈએ. કારણ કે મિત્ર તમને તો ખબર જ હશે, કે કેટલી બધી એવી સ્ટોરીઓ બની ગઈ છે, કે જે જેમના પતિઓને જે ડ્રમમાં ડ્રમ એટલે કે જે ડ્રમમાંને જે ખીણ પરથી ધકેલી મુકવામાં આવી છે. જોઈ લેઈ ને નીચ
હા મિત્ર. એ તો તમારી વાત તદન સાચી છે. કે કેમ કે કેટલાક વ્યક્તિઓને ઉપર બિલ્ડિંગ પરથી અને કોઈ વખત એ લોકોનું અહ અહ અવનવા કારણોને લીધે અહ હત્યા કર નાખવામાં આવે છે. એ ખુબ જ નુકસાનની વાત છે મિત્ર. પરંતુ એના કરતા વિશેષ કે સારું લગ્ન જીવન, પવિત્ર સંબંધ બાંધવાથી તો અગ્નિના અગ્નિના સંસ્કારથી બાંધવામાં આવે છે. એટલે કે સાત ત જન્મોજન્મ તરીકે એ લેવામાં આવે છે. તો એના એ ખાસ કરીને એ ખુબ મહત્વનું છે મિત્ર. કેમ કે એ જો કોઈ પણ વ્યક્તિ બધા વિચારે તો એ પૂરે પૂરો સુધી એ પોતાનો શ્વાસોશ્વાસ સુધી એ
અહ સંબંધ નિભાવી શકે છે. તેના ભ એ નિભાવવાને માટે પૂરી દિલદાર દિલગીરી હોવી જોઈએ. અને જેના કારણે અહ ખુબ જ મહત્વના મિત્ર ભાગ ભવે છે. આના વિશે વધાર ના કહેતા મિત્ર. હું તું તારા જીવન લાઈફમાં આના વિશે વિચાર કરજે. અને પછી મિત્ર ડિસિઝન લેજે.